ખત્ર
હલો.
કેમ છો મિત્ર
હું મજામાં છું. તમે કેમ છો?
હા હું પણ મિત્ર મજામાં છું. તો આજે મને તમારો થોડોક ટાઈમ જોઈ તો, તમે ફ્રી છો કે મિત્ર?
હા, હા હું ફ્રી જ છું.
હા. આપણે આજે ગુજરાતી ખાવાનું અને વાનગીઓ વિશે થોડીક ચર્ચા કરવી છે.
ઓકે.
તમે ફ્રી હશો તો આપડે ચર્ચા કરી લઈએ.
હા, હા વાંધો નહી.
હા નહિં. મિત્ર તમને ખબર જ હશે કે આજે આપણે ગુજરાતી ખાવાની વાનગીઓની વિષય પર તમારા અને મારા વિચારો આપણા બંનેના સ્પ અહ રજૂ કરી જઈ રહ્યા છે. તો આપણે સૌ પ્રથમ તો ગુજરાત પોતાના સ્વાદિષ્ટ અને વિવ વિવિધ્ય ભોજન માટે સમગ્ર વિશ્વનું જાણીતું છે. ખબર છે ને મિત્ર આ તો? હલો.
હા, હા સંભળાય છે
હા મિત્ર. તો ગુજરાતી ભોજનમાં મીઠાસ ખટાશ અને તીખાશ નો સુંદર સમન્વય જોવા મળે છે. અહીથીં અહીંની વાનગીઓ માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પરંતુ પૌષ્ટિક પણ હોય છે મિત
હા.
ગુજરાતના દરેક વિસ્તારોમાં અલગ-અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. ઉત્તર ગુજરાતમાં બાજરીના રોટલા છાશ, અને શાક વધુ ખવાય છે. તો સૌરાષ્ટમાં રીંગણનો ઓળો સેવ ટમેટાનું શાક અને ખીચડી ખુબ લોકપ્રિય છે. ને બીજી જગ્યા આપણે જોઈએ તો કચ્છમાં દાબેલી અને કચ્છી વાનગીઓ પ્રસિદ્ધ હોય છે. દક્ષિણ ગુજરાતમાં ઊંધિયું, ધારી અને વિવિધ મીઠાઈઓ ખાસ બનાવવામાં આવે છે. અમ્મ મિત્ર બીજી વાત કરીએ તો દરેક આપણા દેશમાં દરેક જિલ્લાઓમાં અલગ-અલગ ભાષાઓ બોલાતી હોય છે, તેમ-તેમ અલગ-અલગ ખાવાનું વાનગીઓ પણ આપણને જોવા મળે છે. તો ગુજરાતી ભોજનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં સ્વચ્છતા, પોષણ અને સાત્વિકતા પર ભાર વધુ મકવામાં આવે છે. મોટા ભાગના લોકો શાકાહારી ભોજન પસંદ કરે છે. ઘરેલું બનાવેલું તાજું ભોજન સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે મિત્ર. જો ભોજનમાં તો બે-બે પ્રકારના ભોજન આવે છે જેમ કે એક ભોજન શાકાહારી અને એક ભો ભોજન બિનશાકાહારી હોય છે. જેમ કે માછાહારી કોઈ પણ માંસ-માંસ વસ્તુ નું ભોજન આવે છે એ ભોજન તો એમાં આજના સમયમાં ફાસ્ટ ફૂડ ચલન વધ્યું છે છતાં પણ ગુજરાતી પરંપરા પરંપરાગત વાનગીઓનું મહત્વ ઓછું થયું નથી ઘણા લોકો હવે પણ પોતાના ઘરમાં પરંપરાગત ભોજન બનાવે છે અને નવી પેઢીને તેનો પરિચય કરાવે છે એમમ મિત્ર તમારા કઈ મત મુજબ કોઈ નવી વાનગીઓ તમે અનુભવ કર્યો હશે કઈ નવી વાનગીઓ એમ તો તમે બે શબ્દ કહી શકો છો મિત્ર
હા હા અ એમ તો હું પણ ગુજરાતી જ છું અને મારી એવી ફેવરેટ એવી વાનગી છે ઉબડય્યું જે આપણા દક્ષિણ ગુજરાત ની એક ફેમસ વાનગી છે જે શિયાળાની અંતર્ગત આપણે ખાવામાં આવે છે અને ઘણા એવા લોકો દક્ષિણ ગુજરાતના લોકો તથા અ
અ ભારત આપણેે બીજા રાજ્યના પણ લોકો જયારે દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવતા હોય છે ત્યારે અ ઉબાડીયોની અ ઉબાડીઓ ન એક ટેસ્ટ કરી લે છે અને ઘણા એવા સારા એ લોકો પ્રતિસાદ આપે છે અને વાત કરી ઉબડિયો ની તો ઉબડિયયો એક એવી વાનગી છે જેમાં ઘણી બધા ઘણા બધા એવા શાકભાજી જેમ કે અ રીંગણ હોય બટાકા હોય મકાઈ સાથે પાપડી અને ઘણા એવા બીજા હમ્મ શાકભાજી હોય છે તે નાખવામાં આવે છે અને અને એક માટલા ની અંદર તૈયાર કરવામાં આવે છે એકદમ ટ્રેડિશનલી તો એ ખુબ જ પ્રચલિત છે દક્ષિણ ગુજરાતમાં અને એ મારી ફેવરેટ વાનગી છે તમારી કોઈ ફેવરેટ છે વાનગી
હા મિત્ર મારી પણ એવી ફેવરેટ વાનગીઓ તો ઘણી બધી છે એમ તો જેમ આપડે કે છે એમ શાકાહારી અને માંસાહારી બંને વાનગીઓમાં મારી એક એક ફેવરેટ વાનગી છે જેમાં શાકાહારી માં મેં વાત કરું તો દહી દહી ભિંડી દહી ભિંડી એ પણ મારી બહુ જ ફેવરેટ શાકભાજી નું એક શાક આવે છે બહ ફેવરેટ છે જેમ દહી ભિંડી માં એવું છે કે આ તેમાં પણ જાત જાતની વાનગીઓ નાખવામાં આવે છે તમે કીધું તેમ મગ કાય રીંગણ પછી ભીંડી દહીં આમ દહીં નુ વધુ વધુ ખાટા સેમન નાખવામાં આવે છે તો એ શાક ખાઈ તો આપણને એમ શરીર માં તાજગી જેવી આવે છે અને ખાટશ પણ એમાં વધુ હોય છે એટલે ખાવાનું પણ સારું મસ્ત લાગે છે જેમ તમે કીધું એમજ કે આપણ તો ગુજરાતી થાળી માં તો રો રોટલી દળ ભાત શાક કઢી ફરસાણ અથાણું પળ અને મીઠાઈ નો સમાવેશ વધુ કરવામાં આવે છે. એ આપણા આપણા વિસ્તારમાં ગામડાઓમાં વધુ ખાવામાં આવે છે. તો આપણે તો આ બધું ખાય છે, પણ આપણા શહેરોમાં કેવું કે કેવી કેવી વાનગીઓ ખાવામાં આવે છે, એ પણ આપણને વાત કરવી છે, તો શહેરમાં તો આપણા જેમ જ સાદા ખાતા હોય છે, સાદુ શાકભાજી એમ પણ એમાં શહેરમાં વધુ પડતા તો લોકોસા માસાહારી વસ્તુ તું ખાય છે. બિન શાકાહારી વસ્તુ વધુ ખાય છે, જેમકે આપડ વાત કરીએ તો માછલા હોય છે. મરખી હોય છે એનું મટન બનાવી ખાય છે. કરીરીનું આમ જાત જાતનું વસ્તુ વધુ એ લોકો માટે ખાવામાં ઉચિત છે. તો આપણે જેમ જેમ જે જેમ આપણેે ખોરાક ખાઈએ છ છે. એમ આપણને શક્તિઓ વધુ પ્રાપ્ત થાય છે. તો ગુજરાતી થાળી આપણને આટલી પસંદ હોય છે, કેમ કે આપણે નાના નાના નાના થી મોટા થઈએ ને એ આપણેે એજ શાકભાજીઓ ખાઈએ છે, અને એ શાકભાજી થી આપણને પ્રો પ્રન મળે છે જેમ કે પ્ર પ્રનથી આપણને શક્તિ બધું મળે છે, એ શાકભાજીથી ગુજરાતી ભોજન તો સૌટી મોટી એજ ખાસિયત છે, જેમાં તો સ્વચ્છતા ઘણી હોય છે. પછી મોટા મોટા લોકો શાકાહારી ભોજન બહુ પસંદ કરે છે. અને મોટા મોટા લોકો શહેરમાં રહેતા હોય એ લોકો ગામડામાં આવે છે. અને ગામડાઓનું શાકભાજી એટલે શાક ખાઈને એ લોકો બહ બહુ આનંદ માણે છે, કે શહેર કરતા તો ગામડાઓમાં ખાવાનું ભોજન એકદમ સ્વાદિષ્ટ હોય છે. બરાબર ને મિત્ર
હા હા એકદમ બરાબર
હા તો તમે કોઈ આવો અનુભવ કર્યો છે, કે શહેર માંથી તમારા ગામડા સુધીમાં કોઈ એમ ભોજન ખાવા આવ્યું હોય જેને વધુ પસંદ થયું હોય ભોજન આપણા ગામડાનું
હા હા એ એવો હું અનુભવ કરી ચુક્યો છું જયારે અ હ અમારો એવો વિસ્તાર છે, જેમાં થોડા એવા ડુંગર અને મતલબ પર્વતો છે, અને ફરવાલાયક સ્થળો છે, જ્યાં ઘણા બધા પર્યટકો લોકો દૂર દૂર થી પણ આવતા હોય છે, અને ત્યાં મોસ્ટ ઓફ જે દુકાન હોય છે, ને તેમાં પણ ખાવા માટેની જે સ્પેશિયલ દુકાન હોય છે. અ એમાં સૌથી વધારે આસપાસનું જેમ કે અમારા એરિયાનું ટ્રેડિશનલ ખાવાનું ત્યાં બનતું હોય છે, અને ઘણા બધા એવા લોકો આ જે પર્યટકો આવે છે એ લોકો એને ટેસ્ટ કરે છે, અને સારો એવો પ્રતિસાદ પણ આપે છે, કે ખુબ જ સરસ વસ્તુ છે. અ ખોરાક પણ ખુબ સરસ છે અને એકદમ પ્રા કૃતિક રીતે બનેલો હોય છે. તેથી ખુબ જ એવા વખાણો પણ થતા હોય છે અને સારો એવો એમનો પ્રતિસાદ પણ હોય છે તો મેં મોસ્ટ ઓફ અહી અનુભવ કર્યું છે જયારે અ ગામની આસપાસ બધા જે પર્યટકો આવે છે. એ લોકો ભોજન કરતા આપણું જે ટ્રેડિશનલી ભોજન ખાતા હોય છે એ લોક એવો પ્રતિસાદ આપે છે તો હું હા મેં ત્યાં અનુભવ કર્યું છે.
હા મિત્ર ને આપણે અ સાતમા ધોરણમાં આપણને ભણવામાં આવે છે કે જયારે ખોરાક બનેલ હોય છે ને એના બે કલાક આપણે પેલા એનો ખોરાક ખાવો જોઈએ કારણ કે જય્યારે આપણને ખોરાક બને એમ બે કલાક જો આપડે વેલા ખોરાક ખાઈએ છીએ તો આપણને એ ખોરાક થી વધુ શક્તિઓ મળે છે. ને આપણે બે કલાક કરતા પછી પાછા ખાઈએ છે ને ત્યારે એમાં જરાક વધુ પ્રોટીન એમ તેમાં સમાયેલું નથી એટલા માટે આપણને બે કલાક પેલા ખોરાક બનેલો ખોરાક પેલા ખાવો જોઈએ ને આપણે વાત કરીએ તો માછાહારી વાનગીઓ માછાહારી વાનગીઓ તો ઘણી ઘણા બધા હોય છે જેમાં મેં પેલા કીધુ પેલા જણાયું તેમ કે માછલા હોય છે બકરી હોય છે એમ પછી અ મરઘાઓ હોય છે ઈંડા હોય છે એનાથી પણ પ્રો ટીન મળે છે આપણને પણ આપણે બાળફણથી જો આ વસ્તુ ખાઈએ છે તો આપણને વધારે ખાવાનો રસ થાય છે. પરંતુ આપણેે મોટા થઈયએ ને પછી જો આ વાનગીઓ આપણે ખાઈએ તો આપણને બરાબર સરખી રીતે ભાવતું નથી હોતું એ વાનગીઓ આપને સરખી રીતે ભાવતી નથી ને આપણે વાત કરીએ તેમ ગામ ગામડાઓમાં પણ આવી વાનગીઓ બો બહુલોકો ખાય છે આવી માસાહારી વાનગીઓ તો બાળપણમાં તો જેને ખાધું હોય એને જ બાકી જેમ બાળપણ પછી મોટા થયા પછી જો આ વસ્તુ ખાવાનું વિચારતા હોય ને ખાયો છે ખાતાઓ હોય છે પરંતુ એ લોકોને સરખું ભાવતું નથી એ એટલે આપણને જેમ બને તેમ આપણને બાળપણ થી જો શાકાહારી અને માંસાહારી વાનગીઓ આપણે ખાવી હોય ને તો એ બાળપણથી જ ખાવું જોઈએ. ને મિત્ર તમે શું છો શાકાહારી છો કે બંને માંસાહારી પણ છો
હ હું બંને નું સેવન કરું છું.
હા મિત્ર તો તમે બાળપણ થી ખાતા હશો ને
હા હા.
હમે તો તો તમાર બાળપણ કેવું જેવું આ બંને વસ્તુ ખાવાથી તમને થોડું થોડું યાદ હશે ને બાળપણમાં અનુસ્વાદ એવું આવે છે ને આ ખાવાથી વધુ પ્રોટીન મળે છે એવું કઈ માછાહારીમાં.
હ અ ઘણા ઘણી બધી એવી માંસાહારી અ હ માંસાહારી એવા ભોજન પણ છે જે આપણને સારું એવું પ્રોટીન પણ આપી શકે છે અને હમ સારી રીતે એમાંથી પણ આપણને શરીર ને